હાલો. હાલો.
હાલો.
હાલો.
હાલો.
હા શું કરો.
કઈ નહી હલો.
હા.
કોઈ ટોપિક પર વાત કરાય છે. ટોપિક કયો.
ટોપીક અ. બાળપન ની યાદો બસ.
બાળપન ની યાદો.
હા તો બીજા તમે એવું બોલો તમે સજેસ્ટ કરો. તમારા કઈ આ ટોપિક ઉપર વાત કરવી છે.
પણ એ ટોપિક ને મતલબ જોયો ભી નહ હવે એ ટોપિક બધા જોયા બી નથી.
મોબાઈલ વગેર નું જીવન બસ એ ચાલ છે.
મબાઈલ વગરનુ અરે. મોબાઈલ વગર નુ જીવન.
હ મોબાઈલ જારે નું ન હતું.
હા તમે એના થોડાક શબ્દો બોલી જાાવ પછી મને ખબર પડે તો હું બોલો.
હ મોબાઈલ તો કેટલું મસ્તયાર ઘેર મોબાઈલ વગેરે આરામથી જ. જિંદગી સારી હતી એમ લાગે.
હા એ બી છે.
હ મોબાઈલ તો અહી તો અહી નવી જગ્યા છે. તેમું દ તો શું કરવું તમારે હું વિચાર.
મારો તો વિચાર કઈ નહી.
હમ.
એક વાને એવું કેવાય તો સારું એમ મોબાઈલ ઘણું સારુંય તું. કેમ કે મોબાઈલ વગર ઘણું બધું. જાણવા બી મળતું હતું ઘરે ર અ નાના હતા ત્યારે. ખેતર જતા.
હા પર.
પાછા ઘરનું કામ કરતા ઘરે કોઈ વડીલો. હારે બેહીન વાતો કરતા.
હમ હ જાય તેવું મોબાઈલ જ પકડાય ઘરે જાય તેવું. કલે હ ફ્રી ટાઈમ મળે તો મોબાઈલ જ પકડાય બીજું કઈ ર હાથમાં આવે. હા ત એક રહે છેવ ડાયરેક્ટ મોબાઈલ જ હામાં આવે છે.
હ હમ.
બીજું. પ ન મળરતા યાર.
સારું છે આ ટોપિક ફોન વગર નું જીવન.
હમ. એના સ્કૂલમાં મોબાઈલ નહ હતા તેવા.
હા એ બી છે.
સ્કૂલ માં થઈ. મોબાઈલ નહ હતું તો ફ્રેન્ડો જોડે વાતો નહ કરતા રમતા. હમ. કઈ કઈક નવી નવી રમતો ચાલુ કરતા.
હા પણ મોબાઈલ વગર ન જીવન એ એ એ બહુ સારું જીવન હતું એમ.
હમ કટે. હા વારમાં મોટ તો મોબાઈલ હાથમાં નહી રેતું. કે હા જે હોતે હોય પહેલા મોબાઈલ હાથમાં નહી રહેે.
હમ.
હા ટીવી દેખ લેવાતી હતીમાં બીજું જ કઈ દી હતું.
હા. અરે બીજો કોઈ ટોપિક હોય દેખ. ટોપી મોબાઈલ વગરના જીવન
તમારા વિશે કોઈ શું બીજે એ થાય ને બીજા ટોપિક તો એ છેર લશે. કઈ તું કઈ તમે કયા સેમમાં છો?
બરા તો તો એક ગુજરાતી વાપરવાનું મનય છે.
જૂદ બી ચાલે ને એમ બી ચાલે કોઈ બી ચાલે.
આવી ની હાલે આમાં. જો આપડે બોલીએ ને તો અ શું કેવાય અ વરસાદને એને. અ તળપદો શબ્દ કોઈ મળવો જોઈએ. વરહદ એનો શબ્દ અલગ પડે છે ને. અપ આપણે શુદ્ધ માં બોલીએ અને એ જે આગળની ભાષા જે ભીલ લોકો બોલે એ અલગ છે. જેમ કે આપડા અ આગળના વડીલો બોલતા હતા. એવી રીતે.
હમ. હ એ તો એ લ પડા પણણ. તે દિવસ મીટિંગ નની ભરે મોબાઈલમાં ઓનલાઈન હતી.
હા.
એમાં શુદ્ધ ગુજરાતી બી ચાલે.
સુદ ગુજરાતી બી ચાલે પણ.
હમ.
હલે.
કઈ નહી દેશી ભાષા માં વાત કરવાની બીજી શું.
અ. એ બધી વાતો કરવા. તડ ફોન કર્યો હે.
તો હો વાત કઈ ટોપિક વાત તમને મળી તો હું હો ટોપિક તમે કહો.
ટોપિક બાળપણ ની યાદો ભલી જઓય બાળપણ ની યાદો.
બાળપણ આત હું બાળ પણ ને યાદ અત્યારે ઘણી બધી છે કઈ ને કઈ ની કેવાની.
હા તો બોલો કોઈ બી બોલો એ ટોપિક પર વાત કરીએ.
ના ના તાન કઈ તહેવાર આવે તો મામાને જવાનું હવે એ બી નય જાવા મળે. હમ્મ, તમારે?
મારે, મારે તો બાળપણની ઘણી બધી યાદ હતી.
તનમેકો.
હમ્મ, તો પણ અમેં તો બાળપણમાં હતા તો મેં તો આણંદ રેહતી હતી આણંદમાં રયા આણંદમાં મોટા થયા. આણંદની બોલી જાણી પછી તય જે બધું જોવા લાયક છે એ જોયું.
આણંદની બોલી, બોલી કેવી હતી?
આવી જ હતી. પણ એમ મતલબ એ લોકો એકદમ શુદ્ધ બોલતા તા એમ. આવી રીતે નઈ બોલે જાય અય બોલે એવા કો અય અય ખબર અડધા લોકો એમ કે ન ન તારે ખાવું છે કે તો કોન ખા તો એમ કે. ની કેવાય એમ અમારે એમ ની બોલે.
અમારે તો ની કોન ની ખાતે ની ખાતે કે એમજ કે હજુ અહી કરતા અલગ પડે દાવત કરતા અહી તમારા ગામડામાં.
હમારે હમારે અહીં એમ ની બોલે અમારે એક જ એક બે ઘરે એવું જ છે કે અમારે એ ગુજરાતી ભાષા જ વાપરે હમ.
હ મારે તહી એકદમ દેશી ચાલે.
મારે એકદમ દેશી નહ ચાલે એમ.
હમ ગામમાં રહી પછી દે જ બોલી પડે.
હમ્મ
કઈ નઈ શુ્ધ ગુજરાતી બોલવા જ ને કઈ ન બાજે પડે એમ લાગે તો.
ના ર મારે તો હું તો અહીંયા ઘરે બી એવી જ વાપરું ને ત કોલેજ પર જાઉં તો બી વાપર. રુકમે થઇ જાાવ એજ ભાષા. પણ બાળપણ જ હારું હતું હ
હાય બાર પણ હ સ્કૂલ સ્કૂલમાં તો એવી હ કોલેજ કરતા.
હા. ના પણ બાળપણમાં એવું હતું ખબર. કે મતલબ ગમે ત્યાં જવું હોય તો આપડે કોઈ મંજૂરી નહી લેવી પડે. ખબર આખ્યાય જવું હોય તો ચાલ્યા જ જતા. ખેતરે જતા રહે ત અ કાકા ને હાથે જવું હોય તો કાક કાકા જોડે જતા રહેતા મામા ને તઈ જવું હોય તો મામા જોડે જતા રહેતા હવે તો મોટા થયા એટલે. કેટલી બધી જવાબદારી આવી.
કઈ હા જવાનો ટાઈમ જ નથી મળતો તો.
હા કશે બી જવાનો ટાઈમ નહી મળે હવે મોટા થયા. ખબર કામ બી આપી દે ઘરના હેલું કરી દે પેલું. કરી દે હેલું પડ્યું પેલું પડ્યું.
શું. હ ચાલે છેર વિ કામ. હવારમાં વેગુ ઉઠવું પડે સ્કૂલમાં હુતા તો આટલું બધું જલ્દી નહી ઉઠવું પડતું.
હમ્મ નાના હતા તો અ ખાવા ફ્રી મળી જત- તો સવારમાં ચા ફ્રી મળી જતી હવે પે તો પોતે ઉઠો. ચા મૂકો ખાવા બનાવો બધું માથે જ.
હા બધાનું તો કામ કરવાનું ઘરના નું બી કરવાનું હવે તો.
હમ્મ.
હમ્મ
તો નાના હતા ને ત્યારે તો મારે તો એક મારે જે દાદી હતા ને હાલ. તો નથી હમણાં પણ એ. બધી મતલબ વાતો કરી આપતા હામળતા. બઉ મજા આવતો બાળપણમાં.
હા યાર હા.
હવે એટલો મજા નથી એ દાદી બી નથી હવે તો.
હ મારી બી દાદી હતી તો મસ્ત વાતો વાતો કરી આલતી એના જમાનાની. ટાઈમપસ કમ્પ્લીટ થઈ રતે એવડે તો.
થઈ રેતો
હ.
ખબર અડદા લોકો ભૂત પર ભરોસો નહી કરે ભગવાન ની હોય એમ કે એ બધું દાદી બધું જ કી આપતા હતા.
ઈ વી નાજવાનીની વાત તો આવો કામ કરતા આટલું સાલતું ઇ બધું. કેતા અને પાસો એની વાત રસ બી કમ્પ્લીટ આવતો યાર
હા મને તો પેલી દાદી ની એક વાત એ બી યાદ કે એ મતલબ હુ કેવાય આપડ પે ચપ ચોખા નહી આવતા ચોક્ ખાલી ખીચડી બનાવતા એ બી દઈ નાખીને એટલી મસ્ત બનાતા આંગળ ચાટ ટેને ખાય.
હા યાર એવું તો હજુ અમાર ભણે છે કોઈક વાર
એ તો તમારે પણ તો ભાઈ મારે મમ્મી બી બનાવે પણ જે દાદી ના હાથ નો સ્વાદ હતો ને એ સ્વાદ તો કસુ એની વયમ
હા એવું.
હા.
અને કેતા અમે જવાના હતા આટલું આટલું કામ કરતા. તમે આટલા થયા થયા કઈક કરી એનહી
સાંભળ્યું મેં જયારે મારી માં એમ નાના હતા ને
હા.
તો મારી માએ ભી મતલબ કેટલા વર્ષના દસ વરષ બી પુરા ન થયા હોય. ઘણા દૂર દૂર થી મતલબ કામ કરતા ને તથી ચાલીને આવતા તા ને ઘણું બધું મતલબ એ કર્યું હા
હુ થયુ. હલો.
હમ.
મલે જી જતા રહ્યા.
હમ.
જતા ત્યા એમ લઈ ગયું.
ના તો.
હા દાદી કેતા અ આ વાત કામ કર્યું, આ તળાવ બણય્યું એટલા આટલે કામો કરી કામો કરીએ. એવ કેતા ને પછી વાર્તા સાળાવતા
પે ચાંદા વાળી વાર્તા અ ખબર
કઈ.
ચાંદા ને પેલે અંદર કોણ મતલબ વડલે કોઈ ડ શું કેવાય ટાંગી મેલી એમ કે
ના અમારે એવું નહી કેતા ચ બોલતા એની અંદર એક
કેતા આલ પૂછતા દાદી કે હું છે તો મારે એ કેતા કે ચાંદા મામાની માં છે એમ કે હું કામ એમ અ એમ ટાંગી દીધી વટલે તો એમ કે કે એને એ જે એની હતી ને એને સિંગડા ઉગી ગયા. તા એમ કે એટલે એને એના એના છોરા એ જય ટાંગી દીધી એમ કે
ના અમારે અલગ કેતા અમાર કેતા કે બસ અને હું એક સાંદવા અંદર એક સસલું રમે હ એમ
એવું.
હા થ સસલુ દેખાય પેલા દેખાડતા હવ કરતા યાર પડત કોઈ વાળ દેખાય એવી ની.
હમને ખબર જ નહી પડતી હ સાચ્યોલી હું જ જાણતા.
એવ.
હમ. એ ઉપ તારાઓને ભ મખા એટલું બડતા બળદ. વળેદ ઓતાડતાક છે હ. હું ક્યારે બીજું અને શું નામા કાઈ. ભૂલી ગયા યાર ઊંદર છે પછી છોર ને એવું બી બતાડતા. તારાઓ ની અંદર. અ એલાગેલાગ ગોતડતા આતા.
હમ.
બજાાનત નામુ ભૂલી ગયા.
એવું અને એક ઉપર પેલા આકાશમાં તારા દેખા ખબર તો એક ખાટલું ઢાળેલું હોય. એની બાજુમાં કૂતરો એની પાત છે ના પેલા